મિત્ર
હા આવે છે મિત્ર
હમ કેમ છો
અરે બસ આમજ મજામાં હ
આજ કલ મેં જોયું કે કોઈ લોકો સ્વચ્છતા નહી રાખે ને એવું બધું નહી ગંદકી ફેલાવીને એવું કરે તેમ તમારા બાજુ એવુ હશે ને
હા અમારા બાજુ બી તેવું છે અમુક લોકો સ્વચ્છતા નહી રાખે. પોતાના ગંદગી ફેલાવતા હોય છે જેના કારણે બીમાર પડતા ને એવા હોય છે
હમ એજ કે સ્વાસ્થ્યને સારું રાખવા માટે આપણે સ્વચ્છતા ખુબ જ જરૂરી છે પણ લોકો સ્વચ્છતાહી રાખે તો પછી સ્વાસ્થ્ય કેવી રીતે સારું રહેવાનું એમ
હમ સ્વચ્છતા નહી રાખે તે પછી કેવી રીતે સ્વાસ્થ્ય સારું રહેેવાનું આજકાલ ના ગામ માં પણ ખુબ જ ગંદગી ફેલાવતા હોય છે લોકો જેમ કે આપણેે નદીઓમાં પણ નદી જતી હોય ગામડામાં તેમાં પણ કચરા બરાબર નાખતા હોય છે હું તને હ કહ
અરે હવે તો સ્વચ્છ છે સ્વચ્છ આપે રાખીે ને તો આપણું મન પણ સારું રહે શરીર પણ સારું રહે અને એમ મજામાં ર એમ પણ ગંદકી જોઈએ તો મગજ ખરાબ થઈ જાય ને દોરગામ ના લીધે આપણ મગર પ્રશિત થઈ જાય અને સિટીમાં પણ આવું બધું બ સિટીમાં તો ગામડા કરતા ખરાબ હાલત છે એ લોકોમાં તો અક્કલ નામની વસ્તુ જ નહી મળે ગમે ત્યાં કચરો નાખે
હમ સાચી વાત કર છો તમે સટીમાંધ અમુક લોકોક હતો તો કલેર ની જેવી તેવી ગમે ત્યાં કચરો નાખતો હોય છે ત્યાંની ગટ્ટરમાં તો હું તેને કહ એક કિલો બદબું આવે તો હું ધ જાય તો બીમાર જ પડી જવાય
હા એટલે એ લોકોને આવું થોડું એ વિચારવું જોઈએ કે આપણે ગમે ત નહી કચરો નાખવો જોઈએ એમ એ લોકો તો ગમે ત કચરો નાખે હવે મ્યુનિસિપાલટી વાળા આવે ને એ લોકો તો દરરોજ સાફ કરી નહી તો બી દરરોજ તો એક ટ્રેક્ટર તો કચરામાં જ ભરાય જાય એ એ લોકો કેટલું બધું કચરો ફેલાતા હોય સીટી વાત
હમટ
અને ગામડા માં બી આવું અમુક જગ્યા એ ચાલે એમ જેમ કે નદીઓમાં ગામડા વાળા તેમાંજ કપડાં ધોય તેમાંજ પોતાની ભેંસ ધોય ને આવું બધું કરે એ લોકો એનાથી આપણે એમ પાણી ખરાબ થઈ જાય પછી તેમાંજ તેજ લોકો પાણી પી ને પછી તેવું જ પાણી થી નાય તો એ લોકોને સ્વાસ્થ્ય પર અસર પડે ઘણી મોટી અસર પડે
હમ્મ સાચી વાત કવ છું એટલે એ લોકો એ સ્વચ્છતા રાખ કોઈ જરૂરી છે.
હા સ્વચ્છ સ્વચ્છતા જ્યાં સ્વચ્છતા હોય ને ત્યાં પ્રભુ તા હોય એવું કહેવામાં આવે છે ને તે સાચું જ કે કે છે. કે એટલે કેમ કે હવે તમે જ તમે જ કહો કે હવે આપણને જ્યાં સ્વછ તા હોય ત્યાં જવાનું મન થાય એમ પણ જ્યાં સ્વચ્છતા ની હોય જ્યાં ગંદકી હોય ત્યાં આપણને ઊભું બી રહેવાનું મન નહી થાય.
હે હમ્મ. એટલે જ ગાંધીજી એ કહ્યું છે કે સ્વચ્છતા રહે છે ત્યારે પ્રભુ નુ વારસા જ છે એટલે કે જ્યાં સ્વચછતા રહી ત્યાં જ બોલો વાસરે એટલે આપણે સ્વચ્છતા જાળવવી જોઈએ.
હમ્મ સ્વચ્છતા જાળવવી એ તો માનવ નું પેલું એટલે આપણને બુદ્ધ પેલી થોડી જરાક સ્વચ્છ જાળવી જ જોઈએ એમ પણ અમુક લોકો તો તેટલું બી નથી કરતા આખું ગંદકીમા જ રે પછી બીમાર પડે પછી હોસ્પિટલ નુ બિલ આવે એટલે જોઈ ને આમ મોડું ખોલે કે આટલો મોટો બિલ કેવી રીતે આવે સ્વચ્છતા ની રાખે તો પછી આવે જ ને બિલ
હા અને પછી પોતાના પર પૈસાની ચાલી રહે એટલે બીજા બીજા ગામડાજનો ગામડા ઉપર જઈને ગામડા જનો પર પૈસા માંગતા ફરી
હા એટલે આપણે છે ને જો સારું રહેવું હોય ને તો સ્વચ્છતા રાખવી જરૂરી છે. શું સ્વા સ્વાસ્થ્ય માટે સ્વચ્છતા ખુબ જ જરૂરી છે આપણે સ્વાસ્થ્યમાં તો આપણે સ્વાસ્થ્યને સારું રાખવા માટે શું કરવું જોઈએ કે શરીર ની સ્વચ્છતા રાખવી જોઈએ. પછી આજુબાજુ સ્વસ્થ રાખવી જોઈએ જેથી કરીને આપણું મગજ આપને મન પણ શાંત રહે અને આપણે એમ ફ્રેશ ફીલ કરીએ
હા. આપણે સ્વચ્છતા તો રાખવી જ જોઈએ.
હા. એજ તો વાત છે. અને બીજું તો કહી ને કે હવે સ્વચ્છતા હોય ને ત્યાં લોકો એમ ઘરે ઘરે ઘરે જાય અને જ્યાં ગંદકી હોય તો તો લોકોને જવાનું મન કોઈ નથી થાય
હમ્મ એકદમ લોકો સ્વાર્થી થઇ ગયેલા છે
હા. હવે જોઈએ કે હવે લોકો છે ને સ્વચ્છતા ની રાખવા રાખતા મળે એમ ભગવાન ના નામ પર ગંદકી કરે છે એ લોકો જે જેમ કે હવે જોવા જઈએ ને તો કા રે આપણે મંદિર ને એવી જગ્યા છે તો ત્યાંથી કોઈ નદી જતી હોય ને તો તેમ ફૂલોને એવા નાખી દે છે ફૂલોને એવા નાખી દે છે જેથી કરીને પાણી ની ગંદુ કરે છે એમ એ તેજ પાણી પાછા આપણે જ ઉપયોગ કરે છીએ જેથી આપણને સ્વાસ્થ્યને નુકસાન થાય
હમ્મ હમ્મ. લોકોની હણ ભી નથી પડતી હારા સ્વચ્છતા બી રાખતા બી નથી.
હમ્મ હમ્મ આપણે સ્વાસ્થ્ય ઉપર અસર પડે એટલે આપને દવાખાને જવું પડે અનેને દવાખાન માં મોટુ બીલ દવાખામાં ફાડે
હમ્મ.
આપણે સ્વાસ્થ્ય તો ઘણી બધી રીતે રાખવી જોઈએ જેમ કે આપણે હવા હવાની પ્ર પ્રદુષણ ની કરવું જોઈએ પછી આપણે પાણીની પ્રદુષણ, જમીનું પ્રદુષણ કરવું જોઈએ આ બધું ની કરવું જોઈએ. થી આપણને તેનાથી આપણના જીવન પર ખુબ જ સ્વાસ્થ્ય પર અસર થાય. પણ લોકો હમજતા જ ની મલે ખાલી પૈસા નહીં જોય એમ. પૈસા ક્યાંથી આવે? પણ પૈસા પણ આપણેે જો પૈસાનો પૂરોપૂરો ઉપયોગ કરવાનો હોય ને તો આપણે આપણા સ્વાસ્થ્યને સારી રીતે અ આપણે સ્વચ્છતા જાળવવી જોઈએ એમ.
હા. લોકોને ભાણ બી નથી પડતી ને કાંને કાં ગંદકી ફેલાવી રહ્યા છે. અવે હું.
અવે તમે જોયું હશે કે અ આપણે ગામડામાં તો ગટરની પેલી લાઈન ની હોય ને હમ્મ, ગટરની લાઈન ની હોય.
હ
ગટીરની લાઈન ની હોય એટલે રસ્તા પરને એવું પાણી જતું હોય એટલે બહુ ગંદગી ફેલાય તા તો એટલી દુર્ગંધ આવે કે ત્યાં જવાનું ની મન થાય.
હમ્મ હ તે તો ખરી વાત રે આપણા ગામડામાં તો ની ગટર લાઈન કરેલી હોય ને કઈ ના સુવેધિના સુવેધા ના હોય ને કાઈ ની એટલે ગમે તા પાણી તો વહેતું જતું હોય છે ને જેના કારણે ખૂબ જ પ્રદૂષણ ફેલાતું હોય. છે અમુક લોકો મૂર્ખા જેવાં આવું જ કરતાં હોય છે જાત જ પાણી નાખે.
હમ્મ, પાણી ની નાખવી જોઈએ નઈ. અવે છે ને અવે આપણે છે ને પ આ જે કચરો હોય ને પ્લાસ્ટિકને એવો સળગાવી દેવો જોઈએ એમ જેથી કરીને આપણે આ જમીન પણની પ્રદુષિત થાય અવે પ્લાસ્ટિક છે જ આપણે પ્લાસ્ટિકની જો સળગાવીએ ને તે તો વર્ષો સુધી આમ જ રેય. કે પ્લાસ્ટિકને સળગાવે તો સારું એમ જમીનને પ્રદુષણ થાય પછી તેમાં જ આપણે રોપીએ તો એ પ્લાસ્ટિક છે ને એમાં પછી મૂળ દ્વારા એનું થોડું થોડું એમ કરીને ફળવામાં જતા રેય જેના કારણે આપણને આપણને એ ખાયને તો જ્યારે આપણને સ્વાસ્થ્ય પર અસર પડે એ બધી.
હમ્મ ને અલગ-અલગ અલગ-અલગ વેરાયટીના ખાતરોની એવાં બધાં નાખે પોતાના ફળદ્રુપ બનાવવા માટે જમીનને પણ તેના કારણે તો આખું કાઈ કાઈ થઈ જાય. પાક બી ની હારું થાય ને હું હવે.
હમ્મ, જમીન પણ વધુ હતી એટલે એક એક વર્ષ સુધી આપે એમ ફળદ્રુપ આપે પણ બીજા પછી જમીનની ફળદ્રુપતા ઘટી જાય પછી એ જમીન બગડી જાય. એટલે આવું બી ની કરવું જોઈએ પછી આપણે છે ને આપણા સ્વાસ્થ્યને જાળવવા માટે તો આપણે એકદમ ચોખ્ખું પાણી પીવું જોઈએ જેમ કે આરો ને એવા છે ને એનો ઉપયોગ કરવો જોઈએ જે થી કરીને આપણું સ્વાસ્થ્ય જળવાય રેય. એટલે પ્રદુષિત પાણી હોય એ એ બધું ની લેવું પીવું જોઈએ એમ.
સાચી વાત છે.
ને બીજું તો બીજું તો ઘણું બધું છે હજી આપણને સ્વાસ્થ્યને બચાવી શકે એ પણ મેન તો આજ છે કે આપણે છે ને પાણી ની પ્રદુષિત કરવું જોઈએ પછી હવાને ઓછું પ્રદુષિત કરવું જોઈએ. આ બધું કરવાથી આપણને સ્વાસ્થ્ય એમ મસ્ત રહે.
હમ આપણે સ આપણેે તને ખબ આપણે સ્વચ્છ રહેવું જોઈએ. પેલાથી તો આપણા શરીર સ્વચ્છ રહેવું જોઈએ પછી આપણા ઘર ઘર સ્વચ્છ રાખવું જોઈએ. પછી આજુબાજુના વિસ્તારો પણ સ્વચ્છ રાખવો જોઈએ જેના કારણે આપણા પર અને આપણા પરિવાર પરિવારજનો પર અને સગા સંબંધો પર સારું એમ
હા આપડે છે. હા આપણે છે ને આ બધું સ્વચ્છતા અને સ્વાસ્થ્ય કેવી રીતે જાળવવાનું એ બધું નાના બાળકોનેખ થવા જોઈએ જેથી કરીને આવનારા સમયમાં એ લોકો પણ આ બધું શીખે. અને પોતાના સ્વાસ્થ્યને જાળવે અને બીમાર પડે એ લોકોને જ્યાં સ્કૂલ હોય ને ત્યાં બધું સ્વચ્છતાના મહત્વ અને પ્રદૂષણના પ્રદૂષણ કેવી રીતે અટકાવવું જોઈએ આ બધા ઉપાયો આપણે જણાવવા જોઈએ એમ ત છોકરાઓને
હમ જણાવ જોું
જેથી કરી ને આવનારા સમયમાં એ લોકોને કઈ તકલીફ ની આ આવે
હમ હમ સાચી વાત છે.
હા